લો. જય શ્રી કૃષ્ણ. એકદમ મજામાં. તો આપણે આજે જે પુસ્તક આપણે વાંચ્યું અને આપણને મદદરૂપ થયું ને એના પર વાતો કરીએ. હા ને. તમારું મન ગમતું પુસ્તક કયું હતું?
અહ મારે તો એમ તો ઘણી બધી બુક મને ગમે છે વાંચવાની. કે જેનાથી આપડો આ વિ ઉચારશક્તિ વધે અને મન શાંત થાય પણ રામાયણ મને સૌથી વધારે ગમે છે કે રામાયણનાં જે બધા પાત્રો છે એના હું મને બોવ જ એનાથી હુ અસ કરુ છું અને સારું લાગે છે ઈ
હમમ રામાયણ મારું પણ એક ખુબ જ પસંદીદા પુસ્તક તો છે જ પણ એની સાથે છે ને મારા પ્રશ્નોના જવાબ આપનારું બી પુસ્તક રામાયણ જ છે. તમને ખબર એમાં છે ને હું જયારે નાની હતી ને તો ત્યારે મારા નાનીના ઘરે જતી તો એમની પાસે ત્રણ રૂપિયાની જૂના જમાનાની એમના નાની ના ટાઈમની રામાયણ હતી. જે ખૂબ જ જાડી અને ખૂબ ખૂબ જ મોટી હવે એ અ જયારે પુસ્તક પણ એ કેવું એ રામાયણને છે ને કોઈને આપ પે નહીં. એમનું એક રૂમ સ્ટોર રૂમ બનાવેલું એની અંદર જ રાખીએ અને જયારે રામાયણ નો પાઠ કરાવે ને ચોવીસ કલાક ની અંદર આખી રામાયણ પાઠ કરાવે તો ત્યારે એ પુસ્તક કાઢે પૂ પૂજામાં વાપરે અને એના પરથી અ બધા એના દોહા અને શ્લોક વાંચે અને પછી પાછા અંદર મૂકી દે. એક વાર એવું થયું કે એ એમના સ્ટોરરૂમમાં તાળું જ મારીને રાખે તો હું નાની હતી ને લગભગ ચોથા કે પાંચમા માં તો મેં જોયું કે આ અંદર જતા છે શું કરતા છે તો ને ત્યાં અંધારું જ હોય એટલે હું એમની સાથે અંદર ગઈ ને તો અંદર જઈને મેં જોયું મેં કીધું કે આ તો બો અંધારા વાળું રૂમ છે. તમે આમાં શું કરો ને એ પાછી નાની ટોર્ચ રાખતા એટલે ટોર્ચ થી બધું જોઈ અને જે સામાન જોઈ ને તે લઈને બહાર આવી જતા તો એમાં મેં જોયું ને તો મને આ એકદમ જાડી પુસ્તક એકદમ જૂના જમાના ની દેખાય ને કીધું આ શું છે મને એવું લાગ્યું કઈ ડિક્શનરી જોવું હશે તો કે આ તો રામાયણ છે એમ કે મેં કીધું મને એ મળશે વાચ તો કે તારા જેવા નાના બાળકો થોડી આને વાંચે મેં કીધું કેમ ના વાંચે. મને તો આ ગમી મેં કીધું તો એમ કે અહીયા આટલી બધી વસ્તુ હોય છે ખાવા પીવાની બી છે, નેલ પેન્ટ જેવું બી છે ને એવી ઘણી બધી વસ્તુ કારણ કે એમને તો આદત બધી યુનિક વસ્તુઓ રાખવાની. રી એમ કેય કે એવું તને નથી ગમતું કઈ જોઈ લે તારા કામ નું લાગે તે લઈ લે મે કીધું ના મને તો આ બુક જ જોઈએ છે અને એ રામાયણ હું લઈને તો ત્યાં હું લગભગ દસ પંદર દિવસ રોકાયલી ને એમાંથી ઘણા બધા એવા કિસ્સાઓ વાંચ્યા પણ વાંચવા પહેલા મારા નાના એ મને કહ્યું કે છે ને જયારે તમે આ વાંચો ને તો એમાં એ તમને સવાલ તમારા જે પણ સવાલ હોય ને એના જવાબ પણ આપે એમ તો મને તો એ કઈ રીતે જવાબ આપતું હશે પુસ્તક તો ના બોલે. અને મારો જે સવાલ છે તેનો જવાબ મેળવવા માટે આટલું જાડું પુસ્તક જયારે આખું વાંચી રહેેવા પછી જ મને જવાબ મળશે. તો એમણે મને એનો એક શરૂઆત નું જ પાનું ખોલીને બતાવ્યૂ ને કીધું કે આને છે ને પ્રશ્ન સલાકા કહેવાય. એટલે એક કોસ્ટક એટલે આપડે જેમ પેલું ક્રોસવર્ડ રમતા હોઈએ ને તો શબ્દો શોધવાના, અક્ષર શોધવાના, સ્પેલિંગ શોધવાની તો એવી રીતે ની અંદર છૂટક છૂટક અક્ષર લખેલા હિન્દીમાં. અને એમણે કીધું આ પ્રશ્ન સલાક છે. જયારે તમને એવું લાગે ને કે તમે જિંદગીના એવા પડાવ પર છો કે તમને બે વસ્તુઓ છે કે ચાર વસ્તુઓ છે કે તમે જે ન પણ કઈ ડિસ સિઝન લઈ રહ્યા છો એ તમારા માટે બરાબર છે કે નહીં, તો તે તમારે સૌથી પહેલા નક્કી કરવું પડશે, કે ભાઈ એમાંથી કયું તમારા માટે સારું છે. અને એના માટે તમને કન્ફ્યુઝન હોય ને તો આને તમે સવાલ પૂછી શકો. તો મેં કરી જોવ મેં કીધું એ કઈ રીતે જવાબ આપે, તો એમાં એવું કે આંખ બંધ કરીને આપણે એ સવાલ બોલવાનો અને અહ સવાલ બોલવા પછી આપણે જે લાગે કે સપોઝ જોબની વાત છે, તો મને એક સ્કૂલ માં જોબ જોઈતી છે, અને ત્યાંથી ઓફર પણ આવી ગઈ છે. તો એ મારા માટે જિંદગીમાં સારી છે કે નથી એવું હા કે ના આમાં સવાલ પૂછવાના, એ સવાલ પૂછવાની બી રીત બતાવી એમણે. કે સપોઝ કોઈક આપણને લ ગનની વાતો ચાલતી હોય તો બહુ બધા માગા આવતા હોય, પણ તમારા માટ તે ચોક્કસ અને વ્યવસ્થિત પાત્ર કોણ છે? તો તે નક્કી કરવા માટે કે ભાઈ જે દે આવે ને તો તમે એને સવાલ પૂછી શકો કે શું આ પાત્ર મારા માટે બરાબર છે ખરું. તો જયારે તમે એવું પૂછશો ને હા કે નામ વાળા સવાલ તો આગ બંધ કરીને એ કોષ્ટક આપ પેલું હોય ને એના પર આપણે આંગળી મૂકવાની. અથવા કઈક બી બિંગલીઓ હોય કે કઈ બી તમારા હાથમાં પેન અને પેન્સિલથી નહી કરવાનું નહી તો બીજી વાર કરીએ તો ખરાબ થઈ જાય આપણને પેલું ચિતરડા વાળું થઈ જાય. તો એક માચીસની ડીંગલી મને એમણે આપી અને કીધું તું તારે મન માં જે સવાલ આવે એ પૂછી જો. અને એ સવાલ પૂછીને મેં એમાં મારા રિઝલ્ટ માટે કે શું મારા નેવું ટકાની ઉપર આવશે એમ કરીને તો મેં એવી રીતે કારણ કે નાના હતા ચોથા પાંચમામાં તો ત્યારે તો આપણને આવાજ સવાલ આવે. અને એમ કરીને મેં ડીંગલી મૂકી તો એના માટે જયારે એ અક્ષર બન્યો ને તો એ અક્ષર થી આપડે નવ અક્ષર સુધીનો એટલે પહેલો અક્ષર લખી લેવાનો આપડી કોઈ પણ ચોપડીમાં પછી એના પછી નવમાં નંબર નો અક્ષર લખવાનો ત્યાંથી પછી પાછો નવમાં નંબર નો એવી રીતે બધા ક્ષર અક્ષર ખીને જયારે આપડે બધા અક્ષર ભેગા કરીએ ને તો એક આખો દોહો બને. અને એ જે દોહો બને ને એ પ્રશ્નશલાકાની નીચે જ આપેલો હોય. જુદા જુદા દોહા અને પછી એની નીચે એ દોહો તમારો મળે ને એટલે એની ની ચે જવાબ આપેલો હોય. કે આ પ્રશ્ન અહ રામાયણના બાલકાંડ નો છે કે કિસકિંદા કાંડ નો છે અને આ પ્રશ્ન ઉત્તમ છે તમારું કાર્ય સિદ્ધ થશે. અને એ પહેલી વાર મને આવું ખબર પડી કે અરે વારા માન્ડમાં આવી રીતે જવાબ મળે છે. તો તે પછી મેં મારા લગ લગ્ન પેલા બી, કારણ કે બે ચાર જગ્યા એથી વાત ચાલતી હતી. પણ જયારે જેમની સાથે મારા લગ્ન થયા છે ને તો એમના માટે પણ મેં સવાલ એમાં પૂછેલો કારણ કે દર વખતે કારણ કે મને તો એમાં પછી આદત પડી ગયી અને મને મજા આવવા માંડી. તો મેં એવી રીતે કર્યું અને એ મારા હસબન્ડ જેમની સાથે લગ્ન થયા ને ત્યારે એમાં આવેલું હતું કે પ્રશ્ન ઉત્તમ છે કાર્ય સિદ્ધ થશે. અને જયારે શંકા વાળું હોય ને તો પણ આવી જાય કે કાર્ય હોને મે સંદેહ હૈ, એમ. અને સંદેહ આવે એટલે સમજી જવાનું કે કાર્ય નથી થવાનું એટલે એ કે એ કાર્ય કરવાનું નહી.
હમ્મ, હમ્મ, હમ્મ, હમ્મ, હમ્મ. આ તો બહુ સરસ વાત છે. આ પ્રશ્નશલાકાર ની તો બહુ જ સરસ વાત છે. આપણે જીવનમાં કઈ પણ હા મેં એક વખત વાપર્યું તું અત્યારે એક્ઝેટ તો હું ભૂલી ગઈ છું. પણ મને આવ આ કોષ્ટક ની ખબર છે. હું વિચારતી થી કે એક પ્રશ્ન સલાહ એવું કઈક છે. મારા મનમાં કઈ બીજી જ વાત હતી. તે રામાયણને પણ પ્રશ્ન સલાહકાર નું તમે કીધું ને બહુ સરસ છે. મને ખ્યાલ છે કે મને લાગે મારા હ સબન્ડ જ્યારે પ્રમોશન આવવાનું હતું ને ત્યારે મેં એક વખત આ કર્યું હતું. કે એને પ્રમોશન આવશે. તો પછી ઇન્ડિયામાં રહેશે કે પછી બહાર જવાનું થશે તો આ વખત નું મને એવું લાગે કે મેં એક પ્રશ્ પૂછ્યો તો ત્યારેના જવાબ આવ્યો તો કે ના તમે તમારા કુટુંબીની નજીક જ રહેશો તો દૂર જવાનો તમારે ચાન્સ નથી એમ. તમારા છોકરા મોટા થશે પછી તમારે જવાનું થશે પણ અત્યારે તો તમારે પોતાને જવાનું નથી કેમ કે એ પેરેન્ટસ હોયને આપડે અહીંયા એટલે આપણે એનાથી જોડાયેલા હોય છીએ તો આમને પ્રશ્ન સલાકાત આ મને આ જવાબ પ્રશ્ન સલાકામાંથી જ મળ્યો હ તું. બહુ વર્ષો થઈ ગયા બાવીસ પચીસ વરષ થઈ ગયા ત્યાર પહેલાંની વાત છે. મને પ્રશ્ન નો જવાબ એમાંથી મળે છે એ ખબર છે પણ આ હવે સમય જતા થોડું વિસરાઈ ગયું તું. તમારી સાથે વાત કરી તો મને એકદમ યાદ આવી ગયું કે હવે છોકરાઓના ફ્યુચર માટે આપડણે કઈ કરવું હોય તો પ્રશ્નશલાકા બઉુ સરસ રામાયણ શું છે એવી રીતે ગીતામાં પણ એવું છે પણ રામાયણમાં તો શ્લોકમાં આખી ચો પાઈ આવી જાય તમે જે વાત કરે આખી ચોપાઈ આવી જાય છે અને દુહો આવી જાયને એમાં આપણે બધી જ જે કઈ પ્રશ્ન છે એનું સમાધાન બરાબર લખેલું હોય છે. આપણને સમજાય છે એવી ભાષામાં છે એ.
ખુબ જ સરળ અને સમ સમ સમજવા યો ગ્ય એ લોકો વિસ્તૃત અ એની બધી માહિતીઓ પણ આપી હોય કારણ કે ખાલી દોહો વાંચીએ તો ઘણી વાર આપણને સમજ પડતી નથી. પણ જયારે એ વિસ્તાર માં માહિતી વાં છે ને એની ની ચે લખેલી ખુબ જ કામ લાગે મને તો મારા કોલેજ ના રિઝલ્ટ માટે અને કારણ કે મેં મહેનત ખુબ કરી હતી તો મને એવું હતું કે મારો પહેલો નંબર આવશે કે નહી તો તેમાં પણ એવું આવેલું હતું કે તમારો પ્રશ્ન ઉત્તમ છે એટલે પ્રશ્ન ઉત્તમ છે એટલે પરફેક્ટ છે. મને એ થવાનું જ છે એમ કરીને પછી છે ને એ લગન માટે એટલે આવા કોઈ મોટા હોય ને એક વાર મારી જોબ લાગી ગઈ તી અને એક જોબમાં મેં જોઈન કર્યું અને મને ખાલી કેટલા દિવસ થયા હતા લગભગ બે થી ચાર દિવસ થયા અને ચોથા દિવસે મને બીજી સ્કૂલ માં જ્યાં જોબ માટે મેં ઇન્ટરવ્યુ આપેલું ને ત્યાંથી પણ કોલ આવ્યો ત્યાં અહિયાં કરતા વધારે સેલેરી એટલે હવે હું એક દમ મુંંજાઈ ગઈ. કે અહિયાં લાગી ગઈ છું અહિયાં સેલરી ઓ પછી છે પણ આરામદાયક છે અને ભૂલમાં મા કરવું જોઈએ કે અહિયાં કરવું જોઈએ? તો જયારે મેં સ્કૂલ નો ઓફર આવી અને સ્કૂલ ના માટે મેં પ્રશ્ન કર્યો ને તો એમણે કહ્યું કે અ આ કાર્ય થવામાં સંદેહ છે એમ એટલે સમજી ગઈ કે ત્યાં જોઈન કરીશ ને તો પણ એમાં વધારે ભવિષ્ય ઉજળું ના હોય. એટલે જ આમાં આવી ગયો એટલે મેં એમાં પછી જોઈન ના કર્યું હતું. અને લગ્ન માટે પર કર્યું અને ઇવન પછી પોતાનો બિઝનેસ શરૂ કરવો હતો ને કે આપણેે જ કોચિંગ સેન્ટર્ સ્ટાર્ટ કરવું છે અને બાળકો પાછળ મહેનત કરવી છે કારણ કે સ્કૂલોમાં તો કરી લીધી. તો એ કોચિંગ સેન્ટર સ્ટાર્ટ કરવા મા તે પણ ખુબ જ સરસ જવાબ આવ્યો. તો કે કાર્ય સિદ્ધ થશે અને હવે સમજો કે આજે કેટલા? તેરમું વરસ આ જૂન થી થઈ જશે. તો તેર વરસ પૂરા થવાના એટલે ખુબ જ સરસ જવાબ મળી જાય અને તમને અ તમે રામાયણ ઓ ગણી વાંચો છો તો તમને કદાચ ખ્યાલ હશે તેમાંનો એક અ વિભાગ મને બહુ ગમે કે ખબર નારદ મુનિ જયારે વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને એમને કહે છે મને તમારું રૂપ આપો. કારણ કે વિષ્ણુ ભગવાને પોતે જેવી એક માયાવી નગરી બનાવી હોય નારદ મુનિ ની પરીક્ષા લેવા માટે.
વિશ્વ મોહિની વિશ્વ મોહિની
છે તો એ તો વિષ્ણુ ભગવાન પાસે રૂપ માંગે છે પણ એ એમાં કહેત કે કયું રૂપ જોઈએ? તો વિષ્ણુ ભગવાન એમને વાનર રૂપ આ પી દે છે.
અને પછી એ પેલા નગરીમાં જાય છે કારણ કે ત્યાં એ જે માયાવી નગરી હોય છે તો તેમાં પેલું હોય છે સ્વયંવર હોય છે. એટલે જે રાણી હોય એ ખુબ જ સુંદર હોય અને નારદ મોની જયારે ત્યાંથી નીકળતા હોય તો એમને એ ગમી જાય છે. અને એટલે એમને લાગે કે હું મારા રૂપ નહીં પણ વિષ્ણુ ભગવાન નું રૂપ લઈને જાય કારણ કે એમનાથી સુંદર તો કોઈ છે નહીં. એટલે ખરેખર મારે ું આ એ સ્વયંવાર કરવાની ને. તમારું સ્વયંભર કરી લે. છે. અને પછી જાય છે એ વાનર રૂપ લઈને એટલે, એની આ આગળ ને આગળ આવે છે પણ પેલી એમને જોતી પણ નથી અને મોડું ફેરવીને જતી રહી છે. અને છેલ્લે એમને, ગમે તેમમ બોલે પણ છે, કે તમે સારા નથી દેખાતા તમે પોતાને કાચમાં જોયા છે કે તમે કેવા દેખાવ છો. અને તમે અહિયાં મારી પાસે ને પાસે તમે કેવી રીતે વિચારી લીધો કે હું સ્વયંભર માં તમને પસંદ કરીશ એમ. અને પછી એ માયાવી નગરી પણ ચુર થઈ જાય છે અને પ જે વિષ્ણુ ભગવાન પાસે આવે છે. અને એમને ખીજવાય છે, ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે. એક તરફ તો તમે કેવો છો કે તમે મારા સૌથી, દિલદાર ભક્ત છો. અને તમને ખબર કે તમે જયારે માયાવી નગરી નું મેચ સર્જન કર્યું તમારી પરીક્ષા લેવા માટે. તો તમે દિલદાર હોવા પછી પણ તમે મારી ભક્તિ ભૂલી ગયા એમ. ત્યાં તમે નારાયણ નારાયણ કેવા ભૂલી ગયા, એટલે તમારી ભક્તિ ભંગ થઈ ગયા એમ, તો મને એક એ પણ એક ખુબ જ સુરસ લાગે છે.
હા હા શરૂઆત જ પછી બ્રાહમાણ ની ત્યાંથી થઈ ને પછી નારજ જે એમને શ્રાપ આપે છે. કે તમે મને હ સ્ત્રી વિ યોગ કર્યું એટલે તમારે પણ, ભવિષ્યમાં સ્ત્રી વિયોગ તમને થશે, અને વાનર જ તમને સહાય કરશે એવું એને કેહે છે ને રામ એમાં એની રચના જ એવી રીતે થય ને પછી
જી નો અવતાર થયો અને વાનર સેના સાથે જ કારણ કે એ થયું એને લીધે જ રામ ને આ જન્મ લેવું પડ્યું એમ
હમમ હમમ હમમ
મજા આવી તમારી સાથે વાત કરવાની અને ગમ્યું પણ. ઘણું નોલેજ પણ મળ્યું ચાલો ફરી મળીશું હે જી જી જી.